હલો
હેલો
નમસ્તે, બેન.
નમસ્તે
કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું, બેન.
હા બેન, બોલો ને
મારે એક તમને વાત શેર કરવી હતી.
હા બેન બોલો ને
આજે હું આપણી પરંપરા વિશે વિચારતી હતી.
એવું
હા.
પરંપરા તો આપની ઓળખ છે ને તેના વિશે તો આપણે વિચાર કરવો જ જોઈએ.
હા તમે બરાબર કહો છો બેન આપણા જીવનમાં પરંપરાનું ઘણું મહત્ત્વ છે કારણ કે પરંપરા એ આપણને આપણા પૂર્વજો સાથે જોડે છે અને આપણા સંસ્કૃતિ વારસાને પેઢી દર પેઢી સુધી જીવંત રાખે રાખે છે.
હા તમે બિલકુલ સાચું કહો છો કારણ કે પરંપરા એ માત્ર જૂના રીતિ રિવાજો નથી પરંતુ તે આપણા સંસ્કાર આદર ભાવ એકબીજા પ્રત્યે સાથેની એકતા સારા ગુણો જેવી સારી બાબતોની પેઢી દર પેઢી આગળ વધવાનો એક સુંદર રસ્તો છે
હા બેન આપણે જોઈએ તો તહેવારો જેવા કે દિવાળી હોળી નવરાત્રી ઉત્તરાયણ જન્માષ્ટમી એવા ઘણા બધા ઉત્સવો છે જે આપણે આપણા પૂર્વજો પાસેથી વારસાગત રીતે પરંપરામાં થી મળેલ છે અને આ ઉત્સવોને આપણા દેશમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે
હા અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન લોકો આપના પરંપરાગત વસ્ત્રો પહેરીને ગરબા રમે છે જેથી આપનું લોકગીત નૃત્ય કલા અને આપની સુંદર મજાની સંસ્કૃતિ દુનિયાનું સુધી પહોચી પૂચે છે.
હા આજકાલ યુવાનો ઘણા વ્યસ્ત થઈ ગયા છે પોતાના જીવનમાં, જાણે કે આપણી પરંપરાઓને ભૂલી જ ગયા છે, અને પરંપરાઓથી દૂર થઈ રહ્યા છે, પરંતુ જો તેઓ પરં. પરપરા વિશે જાણશે, તેનું સાચું મહત્વ શું છે, તે સમજશે, તો ચોક્કસ આપણા યુવાનો પરંપરાઓને અપનાવશે, અને તેને ઘણું મહત્વ આપશે.
હા નવી ટેકનોલોજી અને આધુનિક જીવન જીવવું એ, સારી બાબત છે પરંતુ પોતાની ઓળખ, ભાષા, સંસ્કૃતિ અને, પરંપરા ક્યારેય ભૂલવી ન જોઈએ કારણ કે એ જ આપનું મૂળ છે.
હા પરંપરા વિશે તો ઘણું જ આપણા દેશમાં ચાલે છે, ઘણા તહેવારો, રીતિ રિવાજો અને બધી બધી રીતે ચાલે છે, અને બાળકો. ને પણ આપણે તેનું જ્ઞાન આપવું જોઈએ અને તે, શિક્ષકો દ્વારા આપણા માતા પિતા, બાળકો, દાદા દાદીઓ દ્વારા મળતું જ રહે છે.
સાચું કહ્યું બેન કારણ કે પરંપરા અને પ્રગતિ બંને સાથે ચાલે, ત્યારે સમાજનો સાચો વિકાસ સાધી શકાય છે, અને દેશ મજબૂત બને છે.
હા પરંપરા તો આપણને. ખૂબ જ ઉપયોગી બને છે, પરંપરા આપણને શીખવે છે, કે જીવનમાં પ્રેમ, સન્માન અને એકતા કેટલી જરૂરી છે, તેને કેવી રીતે જાળવી રાખવી, એ આપણને પરંપરા. સીખવેે છે.
હા બેન પરંપરા વગર આખું સમાજ અધૂરું લાગે છે, કારણ કે પરંપરા એ લોકો વચ્ચે પ્રેમ લાગણી ના સંબંધોને મજબૂત કરે છે ને.
હા, આજકાલ તો ઘણા લોકો આધુનિક જીવનમાં ઘણા જ વ્યસ્ત થઈ ગયા લાગે છે, તેઓને પરંપરાનું કઈ ભાન જ નથી. તેઓને પરંપરા વિશે કઈ પડી જ નથી, તેઓ પોતાના આધુનિક જીવનમાં જ મોજ કરતા હોય છે, પરંપરાને તો ભૂલી જ ગયા છે.
સાચું કહો છો બેન, આધુનિકતાને સ્વીકાર એક ખરાબ નથી. પરંતુ આપ ની સંસ્કૃતિ ને ભૂલવી જવું એ પણ યોગ્ય નથી, એટલે દરેક લોકો એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી સંસ્કૃતિ પરંપરાને ક્યારેય ભૂલવું નહીં જોઈએ.
હા, આજે આપણે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થઈ ગયા છીએ, પરંતુ સાથે સાથે આપણી પરંપરાગત તહેવારો, અને પરિવાર માટે પણ સમય કાઢવો જોઈએ. જેથી આપણી પરંપરા જળવાઈ રહે, ને એ પરંપરાને કોઈ ભૂલી ના શકે.
બરાબર, પરંપરા એ માત્ર તહેવારોની ઉજવણી નથી, આપનું વર્તન, રીતિ રિવાજ, સંસ્કાર પર નિર્ભર હોય છે, જેથી આપની સારી ઓળખ આવે છે. અને ખ્યાલ પણ આવે છે. એ
હા સાચું કહો છો તમે. આપણે પરંપરા વિશે હું સાચું કેવું તો, પરંપરા એ આપણા પૂર્વજ પાસેથી મળેલ અમૂલ્ય ભેટ છે, જેને આપણે આજે પણ પ્રેમ એકતા સાથે જોડી રાખેલ છે, અને આગળ જતા પણ તેને જાળવી રાખવું એવી આપણી પરંપરાને સાચવવી જોઈએ.
હા બેન આજ આજના આધુનિક યુગમાં નવી ટેકનોલોજી અને વિકાસ સ્વીકારવાનો જરૂરી છે, પરંતુ સાથે સાથે પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન કરવું પણ જરૂરી છે ને બહેન.
હા હા, આપણે આપણી પરંપરાને સાચવીશું તો નવી પેઢીને તેનું મહત્વ સમજાવીશું, નહીં તો તે આ જ આવતી પેઢીને શું સમજાવશે, પરંપરા શું એ તેમને કશું ખબર જ નહી રહે, તો કેવી રીતે તે સમજાવી શકશે.
સાચું કહ્યું બેન.
હા, પરંપરા તો આપણા દેશની એક શાન છે, તેની જાળવવી આપણી ફરજ બને છે.
હા.
પરંપરા વિશે તમારું શું કેવું છે બેન?
કઈ નહીં તમે કેય આટલું જ સારું સે.
તમારે કેવું હોય તો કેવું ને? પરંપરા એતો આપણા દેશની સાન છે અને લોકોને પરંપરા વિશે જાગૃત કરવું એ પણ આપણા દેશની એક મહત્વની બાબત છે જે આજે લોકો ભૂલતા ગયા છે.
બરાબર કહ્યું બેન.
થવ થાવ
હ
અજ